અવા જરુ.
હલો‌.
આવે છે અવાજ.
હા તમને આવે છે.
ના નથી આવતો.
બરાબર છે.
તો પછી.
તો મેં બોલીશ હવે.
બોલો ને તો.
તો તમે. હમ ના તમે બોલો હવે ચાલો માર નહી બોલું.
ના ના ના કયો કયો હવે તમે કીધો તમારે જ બોલવાનો છે.
હવે મને મેં ભૂલી ગઈ એકદમ અચાનક
બરાબર છે શોર્ટ ટાઈમ મેમરી લોસ તો પછી ગેમિંગ મોબાઈલમાં તમે એવું કે ગેમ. ત ગેમ પસંદ હોય એમ કંઈક ખરા
હહાન છે ને કેટલી બધી.
બોલો નામ ગામ.
નામ તો અડે નહીં યાદ પણ મને જેમ જેમ યાદ છે એટલુ ક‌ઉ જવા એક ડાઉનલોડ કરી હતી. હે રામ થી પછી ખોરડવાડી એમાં બધું હોદવાનું હોય તે પછી પબજી આમતી તેને પણ બહુ પેલા. પછી ફ્રી ફ્રાયર ટ્રાય કરવાનું વિચાર્યું તુ પણ પછી. તમ ખુબ ટાઈમ બ હોય જશે એવું લાગે ને કે મને કોઈથી એડિક્ટ થઈ જો મે વસ્તુથી. તમે છોટુ એવું કરો. ડીલેટ કરી દઉં.
બરાબર છે પછી બીજું કાએ.
પછી મે નાનીને તલા એવું બધી રમી કેક બનાવવાની હમણાં થોડા દિવસ પેલા પીઝા મે એ પાળી એ ખબર ન‌ઇ મારે એડવર્ટાઈઝમેન્ટ બહુજ આવ. વા સિમ્પલ લઈ પણ રમી શું પછી રમી લીધી. સીમ એ બે ડાવ મિન પછી મૂકી દીધો મૂકી દીધી પછી એક ટેમરન રમતી હતી સર્વે સફર. પછી એક મગર વાળી ગેમ આવતી હતી ખબર. રચવાઈમાં હોય તો. પાણી પહોંચાડવાનું હોય મગર ને ખાલી પછીર રહેવું બે.
સો નોનું નલો ન એવવે
એવું બોલે પછી સાપારી રમેલી છું ખાસી બધી રમેલી છું.
બરાબર છે. મસ્ત આમ ગેમ પહેલા બ્રમવાનો બહુ શોખ હતો જ્યારે પોતાનો ફોન હતો ને ત્યારે પછી બહુ ઓછી કરી નાખી રમવાની એમ. એટલે જોવા જઈ કે પેલા પબ્જી એ બધી રમેલા કોરોના વયમા બહું ઓછી એટલા બધા પ્રમાણમાં નહી. બધા જ એટલે નઈ બધા જ ટીપા નાખે ત્રણ દરરોજની બે બે ત્રણ કલાક પછી મલ્ટીપ્લેયર ગેમ રમતા ભાઈ સાથે મલ્ટી મિની મિલેટીયા છે. બુંબ્સ કોડ છે.
હમ્મ.
પછી એટ પુલ ગમતું.
હમ્મ.
પછી લેપટોપ મને મને આવ ને નેટ ફોર સ્પીડ ની રમતા પછી મોબાઈલ માં એગ્રીબર્ડ ને પેલા બઉ ફેમસ હતું તે પીસી માં કેમ આવે ને એમાં એંગરીબર ત્યારે રમતા મોબાઈલમાં ડાઉનલોડ કરીને લેપટોપમાં રમતા નથી
એ તો મે બી રમેંલી સામી બડ સો
પછી અત્યારે બધા ટાઈમ પાસ વાળી આવે ને એ બધી મોબાઈલ ના ખેલી છે ઓફલાઈન ગેમની બધી આવે પહિ
ખબર બ્રેન આઉટ એવું કંઈક હતું. એમાં બધું એમાં બધું શોધવાનું આવતું હતું હા. એ બી મેં કેટલા બધા લેવલ ક્રોસ કર્યા હતા બહુ મજા હતી ને?
મેં તો અમુક ગેમ અત્યારે મોબાઈલ મે ઇન્સ્ટોલ કરીને નાખી લિ છે હવે જયારે કંઈક કામ જ ન હોય હાવ નવરા હોય કોઈ નેટવર્ક જ ન હોય. ટાઈમપાસ હોય ત્યારે જે મને યાદ આવે ને ત્યારે ખોલીને જોવાની.
હા હોય હવે તો પણ આપણે અનલિમિટેડ જનનુ નેટવર્ક આવી ગયું ને? તને તો કસું એવું રમતા જ નહી આવું બધું
કે માવા થોડા વર્ષ નહીં પણ એવું શું તો મને કઈ ચાર-પાંચ દિવસ સુધી ઇન્ટરને કે મોબાઈલમાં નેટવર્ક પ્રોબ્લેમ હતો ત્યારે ટાઈમપાસ કરો બહુ અઘરો પડે. એતો હોય ને તો પછી ઇન્સ્ટોલ હોય તો વાંધો ન આવે પેલી હોય તો શું મોબાઈલમાં ફેર પડે. પછી ગેમમાં
એ તો છે અમારે તો એવું ના હોય લાઈટ-બાઈટ કશું હોય ને ના પેલા એવું હતું પેલા કે બધા બેસે પછી બહુ જૂની-જૂની વાતો કરે એટલે એટલી મજા આવે મને. ઉલટી લાઈટ નાતો આવે કે ના લાઈટ ના હોય જોઈએ તો મને બહુ મજા આપતી હતી પેલા.
અને લાઈટ ન હોય તો ટાવર હોય પ્રમાણે એક ઉપયોગી એવું આવું તેમાં ઓછું ગયું હતું ને એ સમયે
કે તાવતે વાવાઝોડામાં તાવતે વાવાઝોડ તેનો કિસ્સો થયો હતો. તયારે ઉપરા-ઉપર ચાર કે પાંચ દિવસ નેટવર્ક જ ન હોત તો લાઈટ તો નહોતી, પણ નેટવર્ક પર નહોતું.
હમ્મ.
જયારે હું ગામડે હતો એટલે જ્યારે ઐશ્વર્ય એટલે ત્યારે ખબર પડી, કેતા કંઈક હોય ને ટાઈમપાસ કરવા માટે બેનિફિટ થાય એ રીતનું છે અત્યારે તો કયો છો ટોપિક
ના હવે તમે કો મે બી બોલી ગયા ટોપિક કદાચ.
તો પછી ઘરના કામ કરવા માટે રોબોટ આવે તો કેવી મજા આવે કે?
હા, તો ભાઈ આપડે વાત આપડે વાત કરેલી જ છે એની તો આપડે.
ઘરના કામ માટે તો ક્યાં .
હમ્મ, આવે ને મજા, કોને ના આવે? શાંતિથી બેહી રહેવુ
કેવા કે કેવા-કેવા કામ કરાવો તમે એ પાસે?
કચરા પોટું, વાસન, કપડાં બધું જ કરાવડાવું.
બરાબર છે, બાકી
એકાળા ઉપર ચઢી સફાઈ હોય બધું સાફ કરવાનું હોય સોફા પછી ટીવી એવું બધું એ બધું કરડાવું. જમવાનું મને નહી એકદમ મેન જમવાનું જ બનાવડાવું અલગ-અલગ ડિ બધ ટ્રાય કરું બધ જે વ્યા છે. વેજિટેબલ હોય ને મ કે ભ વેજ હોય ને તે બસ પછી તો
પેપર સેટ ઘણા બધા ઘર હવે તો રોબોટ આવી જ ગયા છે, ને કચરા પોતાનું નાનું મશીન આવે છે. વજન વજન કાટો હોવા દવાખાના એ રીતે કપડાં ધોવામાં વોશિંગ મશીન છે, ડિશ વોશર એ આવે છે.
હમ્મ. પણ એવું અલગ-અલગ લેવા કરતા એક રોબોટ લે એના સારું પડે આપણ આગળ પડે.
પણ એ બધું કરે નઈ કે કીધું અને હવે તો, એટલો કોસ્ટ બહુ વધી જતો એટલે હવે આવતાય નથી એમાં. પેલેથી છેલ્લે સુધી.
તમે શું કરાવડાવે મને ખબર એટલે પછી બધું ખેતરનું કામ હોય આવી જાય, હા. પણ મારા ઘરે કોઈ ખેતી નહી કરતું આમ મોટા પાયે એટલે એમની ઘરે મોકલી આપું.
ના, ના ઘરનું જ કામ મેં કીધું, ઘરનું કામ હોય બહાર નથી આ બીજી વાત.
તો તમે શું કેવડાવઓ.
ઘરના કામમાં તો આજ છે બીજું તો શુંચ છે કે ઘરની સાફ સફાઈ કદાાય વારે વારે. ઉપોર થી નીચે નીજથી ઉપર.
મેં તો પછી એક બી આ હમણાં એક આઈડિયા પણ આવ્યો. જે બાળકો ન હોમવર્ક હોય ને એક થી બાર ના એ બધા ન હોમવર્ક હું કરાય આપું આની પાસે પણ પૈસા લઉ બધા પાએ થી.
માકોણ
હવ.
તો બાળકો પહોંચી કે પછી હોમવર્ક તમે કરી આપો પૈસા દઈને
તમુ હું
તો બાળકો શો શીખે પૈસા લઈને તમે કામ કરી આપો તો
એ તો એમને જાણે મારે હું મારે તો પૈસા કણ મતલબ મરી
ઓ આ લાલચુ ઈન્સાન.
ઓ તમે તો છો નહી એવું ને
આવું તો ન પણ બાળકનું ભવિષ્ય છે આવું કરો.
પણ એ તો એમના હાથમાં છે નેને એમના પેરેન્ટ્સ ના હાથમાં છે કે મને આપવું જ કે નહી આપવું. એ ના આપે તમારો ધનંધન ના ચાલે.
હા તો પછી તો અપાય જ નહી મા બુદ્ધિ હશે તો ન જ આપે નહી જ આપે લોકલ વાત છે બીજા ટોપિક વાત
કરણતા બીજા ટપિક પર વાત તમાર બપ ન અવાજ આવે છે બાપા
વધી ગયાયો બહ હ ઘટી ગયો ખટી કયો ને હવે.
હાવે બોલો.
પંખા ની હામે નથી બેહાતું.
તો હું ક બે હો પણ કોણ કે મેં પંખા વગેરે બેઠું છું.
પછી ગરમી કેટલી થાય.
પણ મનસ અહિયાં પવન આવે છે
મને નથી આવતો ને
તમારી ભૂલ છે એવી જગ્યાએ બેસી જ્યા પવાના આવે ત ટોપિક બોલવું
નેતાર
બોલો
આપોને તો હા હા હા હા ના પાડીશ તો તમે ક્યાં બંધ થઈ જવાનું
હમ હા તને કોઈ કઈ મવી જોવાનું વધારે ગમે કે વેબ સિરીઝ
અત્યારે તો એકય જોવું પસંદ નથી પસંદ આ
કેમ
છ મહિના પછી હોય તો હોય કેમ કેટલા મૂવી ની હોય સમય પ્રમાણે ડિપેન્ડ કરે કેટલો સમય નવળ છે વધારે સમય હોય તો સિરીઝ પણ એ હોય ઇન્ટરેસ્ટિંગ હોય તો જોવાની મજા આવે
હમ આજે તમારો દિવસ કેવો ગયો હ
અ તો લેજી લેજજી આ આખો દિવસ રવિ વાર છે આપ તો કઈ કામ હતું નહીિ એટલે મોસ્ટ ઓફ બધું આમારામાં હત તો આજના દિવસમાં
બરાબર
તમારો કેવો ગયો આજનો દિવસ
મારા તો સારા ગેવા મસ્ ચાંદદી રોટી છેમ હ થોડુંક કામ પ્યું બહ પા એવું એવું
થોડાક લડી આ થોડાક દંત પહેજ
ના એવું બધું મેંું નહીં કર એકદમ શાંત છોકરી છું મેં મેં કોઈ જડે બસતી નથી મેં બોલતી જ નહી આજે કોલેજ માં જ બોલું ખાલી
સમજીી ગયા હું ઇન્ટ્રાવટ છુંટલાન
હા બહ ઇન્ટ્ર
હા એ તો લાગે અવાજ ઉપરથી લાગે છે એ તમે હશો જ ઇન્ટ્રોવર્ટ એમ બી એમ બી વધવે ખબર છે ઇન્ટ્રોવર્ટ એક્સ્ટ્રોવર્ક અને એમ બી વધ
ના મનેનેહી ખબર છે
હ એટલે જ મેંી તું
શું આવે એમાં
એમ બી એટલે બેજ મિક્સ એમ ઇન્ટ્રો વટર તો શું હોય કે જયારે જરૂર હોય ત્યારેય ન બોલીકે એ કઈ બોલે જ નહી ઇન્ટ્રોવટ એસ્ટ્રોવટ વધારે પડતો જ બોલે જ્યારે જરૂર ન હોય તોય બોલે એસ્ટ્રો વટ અને એમ બી વાત એટલે કે જરૂર હોય ત્યારે બોલેને નો જરૂર હોય નો બોલે સમજી વિચારી ને બોલે અને એને કંઈ ગમે કંઈ કામ કે કોઈ નવ કનેક્શન કે નવું નેટવર્ક બનાવ હોય તો ઇઝીલી બનાવી લેમ ક વાંધો નહીં અનેને ઉલ્લા ગવાની નથી કઈ જરૂર કાંઈ ન બોલેય તો પછી ત્યાં ન બોલે એ રીતે
હા મે એવાર ડબજ છું
હ
એવું છે એમને
ચાલો તો આજે તમારે
હા શું
તમને સબ્જેક્ટમાં કયો સબ્જેક્ટ બહુ ગમતો હતો નાઇન અને ટેથમાંહ
આમ જોઈએ એક બાજું
વિજ્ઞાન થોડું સાયન્સ ગમતું.
સાયન્સ ગમતું મેક્સ ગમતું.
હમ.
કયો નોતો ગમતો સમાજ વિદ્યાયા નહોતો ગમતો બોગસ. એમા એકને એક ગોખવાનું જ આવતું બધું બધું અને સાયન્સ માય બાયોલોજી આવે ને એ ગોખવાનું જતું એટલે એ બે સબ્જેક્ટ મેન.
કેમ કે એમાં ગોખવા સિવાય કે કેમકે કોઈદી કઈ જગ્યા જોઈ ન હોય તને કઈ આની આસન છે. આટલી સાલ માં યુદ્ધ થયા હતા અને વાચું હતું મુઘલ બાદશાહ નું આ ને તે બોગસ તમને શું કયું નહોતું ગમતું કયા ગમતા હતા?
બોગસ, બોગસમાં તો મને બહું હસું આવે છે મન એજ નતો ગમતો કેમકે એમાં એસી છે ને? મને વાળું મને કોઈ દિવસ યાદ જ નહીં રયો ખાલી માન કે ઓગણીસો અડતાલીસ માં દેશ આઝાદ થયો હતો ખાલી બે યાદ રહ્યા.
એ એ યાદ નથી રહ્યો ઓગણીસો સુડતાલીસ માં થયો તો અડતાલીસ માં નહીં.
એવું અડતાલીસ માં નોતો થયો હવે.
સુડતાલીસ થયો હતો.
એટલે મને એ સિઝન તો કોઈ ત્યાદ જ નહી રેતા બહુ અઘરું સિઝન લાગે મને.